હ
હલો.
નમસ્કાર.
નમસ્કાર.
એમ છો.
બસ મજામાં તમે કેમ છો.
અમે પણ મજામાં આજે આપણેે ઉત્તરાયણ વિશે વાત કરીશું.
હા.
ઉત્તરાયણ ગુજરાતનો ખુબ જ લોકપ્રિય અને આનંદમય તહેવાર છે. મને આ તહેવાર ખુબ ગમે છે તને ઉત્તરાયણ ગમે છે.
હા મને પણ ઉત્તરાયણ ખુબ જ ગમે છે.
ખૂબ સરસ. ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવે છે બરાબર.
હા.
આ દિવસથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી. તેને મકરસક્રાંતિ પણ કહેવામાં આવે છે ગુજરાતમાં આ દિવસ. ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે.
હા સાચી વાત આ દિવસે બધા ખુબ ખુશ હોય છે.
એકદમ સાચું શું તમને ઉત્તરાયણ ગમે છે.
હા બવજ ગમે છે મને તો.
મને પણ બહુ મને છે. તો ઉત્તરાયણ આવતા પહેલા જ બજારોમાં પતંગો અને દોરીની દુકાનો સજાઈ જાય છે નાના બાળકો યુવાનો અને વડીલો બધા પતંગ ખરીદવામાં ખુબ ઉત્સાહ બતાવે છે. રંગબેરંગી પતંગોથી બજાર ખુબ જ સુંદર લાગે છે.
હા મને પણ પતંગ ખરીદી ખુબ જ ગમે છે.
શું તમે ઉત્તરાયણ પહેલાનું બજાર જોયું છે.
ઉત્તરાયણ પહેલા બજાર માં
તમને ગમે છે.
નો એટલું બધું. આમ સજાયેલું નહી હોતું પણ ગમી જાય.
હા ભીડ ભાડ વાળી જગ્યા હોય ને એટલે એવું જ લાગે. ઉત્તરાયણ ના દિવસે વહેલી સવારથી જ લોકો ઘરની અગશી પર ચડી જાય છે. આંખુ આકાશ રંગબેરંગી બની- બધી ભેરાઈ ગયા છે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે મળીને પતંગ ચગાવવાની ખુબ જ મજા આવે છે. જ્યારે કોઈની- પતંગ કપાઈ ત્યારે બધા કાયપો છે કાયપો છે કહી ને ખુશી વ્યક્ત કરે છે.
હા આ બોલવામાં પણ મને ખૂબ જ આનંદ છે.
બરાબર અને પણ ઉત્તરાયણ માત્ર પતંગનો જ તહેવાર નથી. પરંતુ પ્રેમ મિત્રતા અને મળીને ખુશીઓ વહેચવાની પણ તહેવાર છે. આ દિવસ ઘણા લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને સાથે સમય પસાર કરે છે.
હા બધા સાથે મળીને ઉજવણી કરે છે.
ઉત્તરાયણ ના દિવસે ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં ઉધિયું, જલેબી, તલના લાડુ તલની ચીકી ઘોની ચીકી અને સિંગ પાર્ક ખુબ જ પ્રસિદ્ધ છે. પરિવારના બધા સભ્યો સા તો બેસી ને આ વાનગીઓ ખાવાની મજા ખુબ જ અલગ હોય છે.
હા મને પણ ઉંધીયું અને જલેબી ખુબ જ ગમે છે.
ખુબ સરસ મને પણ ખુબ ગમે છે. ઉત્તરાયણ દિવસે ઘણા તહેવારો માં પતંગ મહોત્સવનું આયોજન પણ થાય છે. તેમાં દેશ વિદેશના લોકો ભાગ લે છે અને વિવિધ પ્રકારની સુંદર પતંગો આકાશમાં ઉડાવે છે. આ દ્રશ્ય મને ખુબ જ મનમોહન લાગે છે.
હા મેં ટીવીમાં આવું જોયું તો છે.
ખુબ સરસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરાયણમાં ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે. જે પક્ષીઓ અને માણસો માટે ખૂબ જોખમી છે. તેથી આપડે હંમેશા સામાન્ય અને સુરક્ષિત દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ. ઉત્તયણનો આનંદ ઉજવીએ. પરંતુ કોઈ નુકસાન ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
હા પક્ષીઓની સુરક્ષા પણ ખુબ જ જરૂરી જ છે.
સાચી વાત ઘણા લોકો ઉત્તરાયણ પછી ઘાયલ પક્ષીઓને બચાવવા માટેની સેવા કાર્ય પણ કરે છે. આ ખુબ જ સારું કામ છે. આપડે પણ પક્ષીઓ માટે પાણીને પાણી અને દાણા રાખી શકીએ છીએ.
હા આપણે પણ તેમની મદદ કરવી જ જોઈએ.
ખુબ સરસ હું એટલું જ કહીશ કે ઉત્તરાયણમાં આનંદ ઉત્સાહ એકતા અને ખુશીઓ નો તહેવાર છે. આ તહેવાર આપણને સાથે મળીને ખુશીઓ ઉજવવાનું અને પ્રકૃતિ તથા પક્ષીઓ પ્રત્યે દયાળુ રહેવાનું શીખવે છે.
હા હું પણ ઉત્તરાયણ હંમેશા સુરક્ષિત રીતે ઉજવીશ.
ખુબ સરસ આપણે ઉત્તરાયણ વિશે ઘણી સારી વાતો કરી. હા મને એવું કહો કે તને ઉત્તરાયણમાં સૌથી વધુ શું ગમે છે?
મને પતંગ ચગાવી અને મિત્રો સાથે મજા કરવી સૌથી વધારે ગમે છે અને ચા નાસ્તો મમ્મી બધા અગાસીમાં લઈને આવે છે ને એમ ખૂબ ગમે છે
ખુબ સરસ ખુબ સરસ મને પણ પતંગ ચંગાવી ખુબ ગમે છે ઉત્તરાયણ ન દિવસે વહેલી સવારથી જ લોકો પર ભેગા થાઈ છે એ છેન, તમે સવારથી કસીમાં જાઓ છો.
હા અમે છ વાગે જઈએ છીએ.
સરસ સરસ. આકાશમાં લાલ, પીડી, લીલી. વાદળી અને બીજા ઘણા રંગોની પતંગો ઉડતી જોવા મળે છે. આખું વાતાવરણ આનંદ અને ઉત્સાથી ભરાઈ જાય છે.
હા! આકાશ ખુબ સુંદર લાગે છે મને તો ત્યારે.
સાચી વા ઉત્તરાયણના દિવસે બાળકો, યુવાનો. અને વડીલો બધા એક સાથે તહેવારોની મજા માણે છે. આ તહેવાર આપણને પરિવારને અને મિત્રો સાથે સમય પસાર કરવાનો સુંદર તક આપે છે. બધા સાથે મળીને હસે છે, વાતો કરે છે, અને ખુશી વહેંચે છે.
હા! આખો પરિવાર સાથે હોય તો વધુ મજા આવે, જો પરિવાર વગર તો બધું અધુરુંજ લાગે છે મને તો.
એકદમ સાચું, ઉત્તરાયણમાં ઘણી જગ્યાએ પતંગ સ્પર્ધા નું પણ આયોજન કરવામા આવે, શું તમે પતંગ સ્પર્ધામાં ભાગ લીધો છે?
ના
કઈ વાંધો નહી, ફરીથી ભાગ લેજો.
હા ચોક્કસ.
તમને પણ ખુબ મજા આવશે. તો, તેમાં લોકો અલગ અલગ પ્રકારની પતંગો ઉડાડે છે. અને પોતાની કળા બતાવે છે, કેટલાક લોકો મોટી, નાની અને ખાસ આકારની પતંગો પણ બનાવે છે.
હા આવી સ્પર્ધા જોવાની પણ મને ખુબ મજા આવે છે.
ખુબ સરસ. ઉત્તરાયણ ના દિવસે ઘરમાં ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં ઊંધિયુ અને જલેબી તો ખુબજ પ્રસિદ્ધ છે. ઉતરા ઉપરાંત તલ ના લાડું, ચીકી, સિઘ પાક અને બોર પણ લોકો આનંદથી ખાએ છે. પરિવાર સાથે બેસીને ભોજન કરવાની મજા પણ, ખુબ જ અલગ હોય છે.
હા, મને પણ આ બધી વાનગીઓ ખુબ ગમે છે. પણ સૌથી વધારે મને ચીકી ભાવે છે, તમને ભાવે છે?
હા મને પણ ચીકી બહુ ભાવે છે, શું તમે ચોકલેટ ચીકી ખાધી છે?
હા, બઉ, બહુ સરસ લાગે છે. હા, બહુ સરસ લાગે.
બસ, શું તું ક્યારે આખો દિવસ પતંગ ચગાવે છે?
હા! એક બે વખત આખો દિવસ પતંગ ચગાવી છે.
બહુ સરસ. એમ બી બેજ દિવસ ઉતરાયણ હોય છે, મન ખોલીને પતંગ ચગાવીજ જોઈએ.
હા, તમારી વાત સાચી છે.
પરંતુ પતંગ ચગાવતી વખતે, કેટલીક સાવચેતીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે રસ્તા પર ઉભા રહીને પતંગ ના ચગાવી, અગાસી ની ધાર પર ઊભા ના રહેવું. અગાસીની પારી પર ન ચડવું, અને વીજળીના તારની નજીક પતંગ ન ઉડાવી.
હા, સુરક્ષા ખુબજ જરૂરી છે.
બરાબર આજકાલ ચાઇનીઝ દોરીના કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેથી આપણે કપાસની અથવા સામાન્ય દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તેને બચાવવા માટે પશુ ચિક્ષિત અથવા પક્ષી બચાવ સંસ્થા ની મદદ લેવી જોઈએ
હા પક્ષીઓની પણ સંભાળ રાખવી જરૂરી જ છે આપણા માટે
ખુબ સરસ શું તમે પક્ષીઓને બચાવવા પશુ ચિકિત્સક અથવા પક્ષી બચાવ સંસ્થા ની મદદ લીધી છે
હા અમુક વખતે પક્ષીઓ ઘાયલ હોય તો અમે લઈ જઇએ છે
ખુબ સરસ ઉત્તરાયણ માં આપણને એકતા ને આનંદ નો હ સર આ દિવસ લોકો ઘર જાય છે વધુ મજબૂત બને છે
હા તહેવારો લોકો વચ્ચે પ્રેમ વધારે છે
મારા મતે ઉતયણ માત્ર પતંગ ચકાવવાનું તહેવાર નથી તે ખુશી મિત્રતા પરિવાર નો પ્રેમ અને પરંપરા નું પ્રતીક છે આપણે આ તહેવાર હંમેશા આનંદ થી અને સુરક્ષિત રીતે ઉજવવું જોઈએ
હા હું પણ હંમેશા સુરક્ષિત રીતે ઉતરાયણ ઉજવીશ
ખુબ સરસ તમે કઈ દોરીનો ઉપયોગ કરો છો
અમે સાફ દોરીનો જ કરીએ અમે ચાાઈના દોરીનો નથી કરતા
ખુબ સરસ અને જે ચાઈના દોરી નો ઉપયોગ કરે તેને આપણે જાણ પણ કરવું જોઈએ કે ચાઇના દોરીએ ખૂબ હાનિકારક હોય છે પક્ષીઓ અને માણસો બંને માટે
સાચી વાત છે તમારી
ખુબ સરસ તમે બધી ઉત્તરાયણની મજા માંડો છો
હા બહુ જ અમ તો સવારે જ અગાસી માં જતા રહીએ છે અને છેક સાંજે નીચે આવીએ છે ઘરે
સરસ ખુબ સરસ અગસી માં રહેવાની ઉત્તરાયણ માં મજા ખુબ જ આવે છે
તમને ખબર છે અગાસી અગાસીમાંથી આપણને બધા ફુગ્ગા પણ દેખાય છે જે આકાશમાં ઉડી રહ્યા હોય છે ઉત્તરાયણમાં
હા મેં પણ જોઈલા છે ઠીક છે થેન્ક યુ આભાર તમારી સાથે વાત કરીને આનંદ થયો
મને પણ મજા આવી આભાર
આભાર